હાજી કનું છોતામાં
બસ મઝા. તમે કેમ છો?
બસ એકદમ મસ્ત. અત્યારે અહિયાં અમારે જે રવાનું છે. ત્યાં અમારા શહેરમાં બો વધારે વરસાદ છે. તમારે ત્યાં કઈ રીત નો છે?
અમારે અહિયાં હમણાં શાંતિ છે. બાકી ગઈકાલે ખુબ ધોધમાર વરસાદ પડ્યો. અને ધોધમાર વરસાદ સાથે સિટીમાં ઘણા એરિયાઓ બ્લોક થયા હતા. પણ શું, અમારે પાસેથી જે નદી પસાર થાય છે. પુણા નદી એણે ઉપરવાસો એરિયો લાગતો હોય. એ ઉપરવાસના એરિયામાં ખાાસસો વરસાદ પડ્યો. કે જેથી એના લીધે, અમારી પૂર્ણા નદી ઓવરફ્લો થઈ ને ઘણા નીચાણવાળા વિસ્તારમાં, પૂર આવ્યા હતા. તમારે ત્યાં આવું કઈ થયું છે?
હા અમારે ત્યાં પણ એવું જ છે. જોકે, અમે સુરતની અંદર રહીયએ છીએ. તો સુરતના આજુ-બાજુના જે ગામડાના વિસ્તારો છે, જે નીચાણ વાળા. ત્યાં પાણી ભરાઈ ગયા છે. પરંતુ, આ વખતે જે અમારી મ્યુનિસિપલ કોર્પોરેશન છે. એ સંપૂર્ણ તૈયારી સાથે આવેલી હતી. ગઈકાલે સાંજના એ લોકો બચાવ કામગીરીની અંદર લાગી ગયા છે. જેટલા નીચાણ વાળા મકાનો છે. ત્યાંથી બધા લોકોને એ લોકોને શેલ્ટર હાઉસમાં મુવ કરી દીધા છે. અને જે લોકો ના હાઈરાઈસ બિલ્ડંગો છે, કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. ત્યાં નથી જવાતું. ત્યાં પણ અત્યારે પોતે, તેઓ ફૂડ પેકેટ વગેરે સુવિધાઓ પહોંચાડી રહ્યા છે. સાથે સાથે જે, ખાડીઓ છે. જે ઉપરવાસ ના વરસાદના કારણે જે ખાડીઓ ફૂલ થઈ ગઈ છે. એની સફાઈ કરવાનું કામ પણ એ લોકો એ ચાલુ કરી દીધું છે. એમ એવી રીતે હું કેવાય લોકોને જેટલી ઓછી તકલીફો પડે. એ રીતની અહિયાંની ગવર્મેન્ટ કામ કરી રહ્યાં છે. અને અમે જે વિસ્તારમાં રહીએ છીએ. ત્યાં અમારો થોડો ઊંચાણ વાળો વિસ્તાર છે. એટલે હાલમાં અમારે, કોઈ એ પ્રકારની તકલીફ નથી. પરંતુ જેટલા નીચાણ વાળા વિસ્તાર છે. ત્યાં પાણી ભરાયા છે. તો એ લોકોને તકલીફ નો સામનો કરવો પડે. અચ્છા.
અમારે અયા તો બધી વસ્તુનો સામાન જે કઈ પણ જરૂરિયાતની વસ્તુ હોય છે મળી રહી છે. શું તમારે ત્યાં પણ એ બધું સામાન મળી રહી છે?
જી અમાથી આપે કેવું છે કે, જે હેટા વાળા એ વિસ્તાર છે. ત્યાં ટોટલી બધી કામ બંધ છે. પણ અ ઉચાણ વાળા વિસ્તાર જે છે. તે બધા એક્ટિવ છે. ને ગઈ કાલે સાંજે અમારે ત્યાં પૂર આવ્યું. ત્યારથી જ બચાવ કામગીરી ચાલુ છે. એટલે કોઈને હમણાં તકલીફ પડે એવું નથી. ઘણા લોકોને ગઈકાલે રેસ્ક્યુ કર્યા. કે જે લોકો પોતાના ઘરમાં હતા. પણ પૂર આવી ગયું, તેમ છતાં પણ ઘરમાં હતા. બારે ના નીકળી શક્યા હતા. તો એમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયા હતા. અને ઘણા બધા રેસ્ક્યુ થઈ ગયા હતા રાતે જ. એટલે કોઈને હમણાં તકલીફ નથી પડી. પ્લસ. જ્યાં અત્યારે સપ્લાય કે, આવન-જાવન બંધ છે. તો ત્યાં બોટ દ્વારા સામાન માન-સામાન ને બધું જરૂરિયાતની જે વસ્તુઓ છે. એ બધી પહોંચાડવામાં આવી રહી છે.
અને જે પ્રમાણે અત્યારે આ જે વરસાદી વાતાવરણ થઈ રહ્યું છે. મને થોડું એવું લાગે છે કે, આ સમયગાળો પસાર થશે ત્યાર પછી, જે પ્રમાણે મચ્છરો અને જે પ્રમાણે આ રોગ વધી રહ્યા છે. જેમકે ડેન્ગ્યુ, મલેરિયા, મને તો એવું પણ છે કે, જો લોકો સાવધાની નહી રાખે. તો ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગો પણ થઈ શકે છે. હમણાંની જ વાત કરું, બે દિવસ પહેલા વરસાદ માં આ નહવાથી મને જ એક દિવસ તાવ આવી ગયો હતો. પરંતુ કેવું, કે આપણે તો કાળજી રાખી અને આપણી પાસે અત્યારે શું કહેવાય, રહેેવા માટે મકાન અને પાણીનું ભરાયેલું નથી. તો આપણે કાળજી રાખી શકે છીએ, પરંતુ જે લોકો નીચાણ વાળા વિસ્તારમાં છે, એ લોકો તો કઈ રીતે કાળજી રાખી શકવાના.
હા એ છે. નીચાણવાળા વિસ્તારમાં શું છે? હવે, લોકો પોતપોતાના ઘરો જોતા. હવેને ફત પોતાનું ઘર સાફ સફાઈ થઈ જતું હોય તો પછી એમાં જ થાકી જતા હોય. એટલે એ આઉટ સાઇડનું ના જ હોતા હોય. જયારે આપડે જે ઉંચાણુંવાળા બેઠા છીએ, તો આપડે શું છે, કે આપડા ઘરમાંનું કઈ તકલીફના પડી હોય એટલે આપડે શું, આજુબાજુ કે ઘરમાં કે અગાસી પર કે બારે આંગણામાં કશે પાણી ભરાયેલા હોય તો આપણે ખાલી કરી નાખીએ છીએ. મેન તો બીમારીનું મુખ્ય કારણ એ છે કે પૂર આવ્યું હોય, તો એ લોકોને પૂરના રીતે જોઈતિ થાય, એ તો ખરું જ પ્લસ આજે અમુક જગ્યાએ ખાડા ખુદી હોય કે અમુક વાસણો સીધા પડેલા હોય બારે જે વપરાતા ના હોય, માટીના વાસણ હોય કેવા પ્લાસ્ટિકના જેવા પડેલા હોય. તો તેમાં જે પાણી જમા થતું હોય કે વરસાદ ગયા પછી, એમાં મચ્છરોના જીવાતો પેદા થતી હોય. જો એ રહી જાય તો પછી એ આપડા ઘરમાં પણ ભલે આપડે ત્યાં પૂર નથી આવ્યું, પણ આપે ત્યાં શું પાણીમાંથી મચ્છરો પેદા થયા, તો એ કઈ ને કઈ બીમારી લઈ ને આવે છે. એટલે આપડે ઉંચાણ વાળા વિસ્તાર વિસ્તારોએ એ ધ્યાન રાખવાનું છે. કે એ લોકોના આજુબાજુ કે ક્યાંક ખાડા કબચા કે માટીના વાસણ એ એવું કઈ હોય, તો એ પાણી ભરાયેલું એ ખાલી કરી નાખવું જોઈએ. સ્વસ તા રાખવી જોઈએ.
એ તો તમારી એકદમ સાચી વાત છે. સાથે સાથે મહાનગરપાલિકા પણ એ બાબતની વ્યવસ્થા કરે છે. ઘરે ઘરે આવીને દવા છાંટી જાય છે, ને બધી વસ્તુ કરે છે. પરંતુ જે આ પૂર આવે છે, એની પાછળ તમને ક્યાંક એવું નથી લાગતું કે આપણો જ આજ છે? ધારો કે આપડે જોઈએ ઘણીવાર આપણે ત્યાં, ત્યાં કચરો ફેંકતા હોઈએ છીએ. નાના નાળા જે હોય, ત્યાંની અંદર મોટા ભાગે જયારે સાફ સફાઈ થાય ત્યારે પ્લાસ્ટિકનોને એવો જ કચરો નીકળે છે. સાથે પૂર એક એવી કુદરતી આપત્તિ છે, જયારે ત્યાં ભારે વરસાદ થાય નદીમાં પાણીનો વધારો આવે અથવા ડેમમાં વધુ પાણી છોડવામાં આવે ત્યારે સામાન્ય વિસ્તારો પાણીમાં ડૂબી જાય છે. અને આવી રીતે જો આપણે જોઈએ, તો ભારતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારો એવા છે, કે જેના કારણે લોકોને મુશ્કેલીની સામનો કરવો પડે છે અને તો આ રીતે જો આપણે કચરો ફેલાવતા રહીએ, પર્યાવરણ ને નુકસાન કરતા રહીએ તો આ રીતેની શું કેવાયમ બડી ડોનેજ વ્યવસ્થા થવાની છે અને એના કારણે અતિક્રમણ થાય અને બીજી જે કઈ પણ કુદરતી હોનારતો છે, એ આવી જ શકે છે. તમને ક્યાંક એવું નથી લાગતું, કે આમાં આપણેે શું કેવાય પ્રાથમિક લેવલે પોતે જ જાગૃત થઈએ અને સ્વચ્છતાને રાખીએ અને જે ડ્રેનેજ ને વગેરે છે એમાં કચરો ના નાખે, તો આપણે આ સમસ્યાને રોકી શકીએ છીએ.
જી મેન વસ્તુ તો શું છે કે આપડે ત્યાંના જે ચૂંટાયેલા વ્યક્તિઓ છે. એ તો ધ્યાન રાખે ના રાખે તો ઓ રકા તો નથી રાખતા હોતા કેમ કે લોકો જ પડેલી હોય આપું ધ્યાન નથી રાખતા પણ મેન શક્તિ તો એ પબ્લિક પાસે છે. પબ્લિક જે ધારે તે પોતાના શહેરમાં કરી શકે તો પબ્લિક ઉપર જ છે, પલિક પબ્લિક જો પોતે પોતાના ઘરથી માંડીને કે પોતાની સોસાયટી ને માંડીને પોતાના મહોલ્લા ને માંડીને પછી મહોલ્લા થી સિટી એકતા હોય બે તો એ શહેરમાં કોઈ તકલીફ આવતી નથી. પણ આ તો શું છે મેં મારું કરી નાખ્યું તારું શું કરવા આવું એવું છે. બાકી સહેજ જો એકતા સાથે હોય કા તો એરિયો એકતા સાથે હોય તો એ સોસાયટીમાં કે એરિયામાં કે મોલામાં કે શહેરમાં કઈ પ્રોબ્લેમ આવતો નથી બાકી તમારા શવરા તમા હમણાં જના પહેલા જે ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે મે ઘણું સાવ પડ્યું હતુ. કે જેમ બે મોટી ખાડી છે, એના પાણી વધારે પડતા ઘણા એરિયામાં ઘરી ગયા હતા. એટલે તમારે ત્યાં તો રિસ્ક ઘણું વધારે હશે. એ બાબતે પ્રશાસન દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા છે, ત્યાં
હાજી પ્રશાસન દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. ત્યારે જેટલા પૂરગ્રસ્ત વિસ્તારો હતા ત્યાં એ લોકોને મિનિમમ દસ હજાર રૂપિયા થી માંડીને પાંચ લાખ રૂપિયા સુધીની સહાય કરવામાં આવી હતી. અને અત્યારે જયારે બીજી વાર પૂર આવ્યું છે. ત્યારે એ પહેલાની અંદર જે ખાડીઓની અંદર કચરો ચલવાઈ રહેલો હતો. એની સાફ સફાઈ ગઈકાલે જ રાત્રે ત્રણ વાગ્યા સુધી સાફ સફાઈ ચાલુ હતી મ્યુનિસિપાલિટી અને અહીંયાનાં જે વર્કરો છે, બધા જોઈન્ટ થઈને સાથે કરી નાખ્યો તેના કારણે ગઈ વખતે જે જે જગ્યાએ પાણી ભરાયા હતા. એની સરખામણીમાં આ વખતે બહુ ઓછી જગ્યા એવી છે, કે જ્યાં પાણી ભરાયા છે.
જેી એ તો વસ્તુ મેં પણ નોટિસ કરી કે આના પેલા જે ધોધમાર વરસાદમાં જે રસ્તાઓ જણ. ઘણા બ્લોક તયા હતા. એ વરસાદી પાણીના લીધે બ્લોક થયા, હતા તો તેમાં અમારી પાલિકા એ પણ અમારી જોકે હમણાં નવી મહાનગરપાલિકામાંની છે. તો એ લોકોએ પણ ઘણુ કામ કરીને આ વખતે જેટલા રસ્તા બ્લોક થયા છે, તે પહેલાથી ઓછા બ્લોક થયા છે. એ રીતનું સગવડ કરી છે, એટલે એ પ્રમાણે ઘણા લોકોને તકલીફ નથી પડીતી
જે પ્રમાણે તમે વાત કરો છો, આ બધી વસ્તુને ધ્યાન માં લઈએ તો આપણે જ્યાં સુધી જાગૃત નહી, થઈ ત્યાં સુધી કોઈ આપણને નિકાલ આવી શકે એમ નથી. એટલે સૌ પ્રથમ આપડે જાગૃત થઈએ, ત્યારે પછી આ બધી વસ્તુના સલ્યુશન મળી શકશે
જી એ વસ્તુ તો છે. એ ખુબ જ સાચી વાત છે આપડે જાગૃત રહેવું ખુબ જરૂરી છે આપડે જાગૃત નહી રહીએ. તો આપણા સાથે બીજાને પણ બીજા ના લીધે આપને પણ તકલીફ પડી શકે છે. બાકી જેમ તો અત્યારે જોઈએ તો એ છે, કે પ્લાસ્ટિક નો યુઝ ઓછામાં ઓછો ક્યાં તો દૈવત જેવો કરવો જોઈએ. મેન જે દૂષણનું કારણ છે તો એ પ્લાસ્ટિક જ છે, કેમકે પ્લાસ્ટ એ કઈ એક એવી વસ્તુ છે. કે જે વર્ષોથી ગરમી માં રહેશે કે ઠંડી માં રહેશે કે પાણીમાં રહેશે એને કઈ ઇફેક્ટ નથી પહતી.
હમ હમ
એટલે એક મોટું માં મુશ્કેલી છે એમ કએ તો ચાલે બાકી અત્યારે પ્લાસ્ટિક નું પણ ઓપ્શન કાઢવામાં આવ્યું છે પણ એ બધી જગ્યા યુઝ સામ નથી એ મકાઈ પેક કરીને આવે તેની સામે પણ પબ્લિકે જાગવાની જરૂર છે કે પ્લાસ્ટિક નો યુઝ ના કરતા મકાઈની જે બેગ આવે બેગ કેવું છે ડિસ્પોઝેબલ આવે પ્લાસ્ટિક ના જેવું લે કે ગરમીમાં કે પાણીમાં કે ઠંડી માં ટકી રહે એ બિસ્ફોસ થઈ જાય ત્યારે પ્લાસ્ટિક એવું છે કે જે કશે પણ રહી તો એ ડિસ્પોઝેબલ નથી થતું. એટલે પોતાની જાત ને ખતમ નથી કરતું. તો એક પબ્લિક એ વસ્તુ વિચારવાની છે કે પ્. લાસ્ટિક નો યુઝ ઓછામાં ઓછો કરવો જોઈએ
ચોક્કસપ જે પ્રમાણે આપે કહ્યું એ પ્રમાણે લોકો એ ઇકો ફ્રેન્ડલી વસ્તુ પરર વધારે જવાની જરૂર છે બાયોડિગ્રેડેબલ જે ક પણ વસ્તુ છે એનો ઉપયોગ વધારે કરવો જોઈએ. જેથી આ પ્રમાણેની વસ્તુઓ ના થાય ઠીક છે આપની જોડે વાત કરીને ખુબ આનંદ થયો અને કઈક નવું જાણવા મળ્યું આભાર આપનો
જી મને પણ આપણા તરફથી ખુબ જાણવા મળ્યું. આપનો ખુબ ખુબ આભાર આપના સાથે વાત કરીને ખુબ મજા આવી ધન્યવાદ
ધન્યવાદ